હાલો ઓકે ચાલુ કર હા
હાલો
હા ચાલુ કર ન અવાજ આવે ને
હાલો
હા
હાલો
હા બોલને
હમણા જે આજ નીટ ભાઈ શું કર
કઈ નહી
રા બે જ ગલો કે હજ
કોલેજ આજે રજા પાડનાઇખી
રોપણી ભાત હમણાં રોપવાનો હત એટલે
હ એ સાડા હ ઘુમન્ટ આવે ન આવે એક તો સારુ હાલો કે તો હોય
આજે ચાલુ કઇરું છે એટલે હવે ઉપાઈ જાય બે ત્રણ
ચાલો કઇરું વહી હમણાં જે કઢવા પડેશે મતલબ બી જગી.
બાત બાત છે.
હા.
પેલો જ દાડો એટલે જરાક કંટાળો જેવું લાગે છે.
હમ બરાબર એટો હોયજ. મે બી કાલે જ ખબર પડે ભાડ રોતા મતલબ મજા આવે કંટાળાવ.
હમ.
પેલા વાર તો ગે જ નહ ભટ રૂપવા માટે તો
નોકરીમાં એટલે.
એ નોટ રજા મુકો ને બે દિવસ ની તો એસતીમ મટું સાા નની જ આનું સોમવાાર ભ ન જનું
મેં આજે મૂકી દીધી હુ કાલે એટલે. બે દાડા રોપાય એટું રોપવાનું
હા બ બેનનારા જ મ કનું નગરે જ મકની
કેટલા કેંડા બઘાં.
ઓ સબ ઓર્ડર નહી મળે મારે તો બીજ રોપી લે બધા
એક જ લોકો.
બીજો રોપિયા મોટાં મેને રોપ લાગી બીજા લોકો રોપી મમ્મીને કહ્યું. મેન મોટો એ તે પૂર બી જો આયો. હમ તમારે શું રોપેટો.
અરે ચારેક પંડા જમાં રો
મોટા.
મોટા એટલે સારધણ છે ચાલી લે ખરા.
હા તે જ નહી બપી હું મટલ એવું. આપડે ઘરે ચાલે એટલું ઘ રોપવું પડે બીજું તું.
આપણ ચાલવું જે એક વરહ.
હા એ એક ચલી જ એક ચલી તર કો તો માટે આવતુ હો ને.
હા તે બી ચાલે.
હા તે નીકળી આમથી
તો ખાલી આપડે તો પેલું. કે નું પેલું આપડે દળ ના આવુ જેવું કે પેલું આપડે પઠાવી હતી તો.
હમ હમ આપડે એડવાન્સ હજાર લેવાનું બી આપ આપડે. આ વખતે આખું ભરેટ ભરે આવતી રેજે કર મતલબમાં.
હા.
તમાર વેજ કરે ને.
એવુંજ.
હટ નને
અજુ તો જનું અભે ભી દ‌ઉ.
અમારે જૂનું છે તે કરે ભા‌ઈ પેલું નવું લખવાનું તે લખ
હમ.
જોતો હ. ખા વાચચ વ બોબો ન ખ. એ કોલેજમાં હું ચાલે.
હે.
કોલેજમાં હું ચાલે.
ભણવાનું ચાલતું સે. આજે તો એક દાડો ની ગયો એટલે તો બહુ ઘણું બતાવી દીધું કે હું કું.
પત સ મજી ન કો ભ નવડ નવુ ચેપટર ચાલુ કરે તોની મેડ પડે બાકી જુનુ ચાલુ રે બો કાએ ન‌ઈ.
એક તો પેલો ભાઈ તો આવી ને ભણાવીને જાય ખરો કાઈ બોહ હમજ નહી પડે
કોલેજ મા બી. એ. ની બુક બે સેની સેને
વોક્યુલર ની છે.
પોપુલર બી એસ કે મને.
ની પોપ્યુલર ની જ છે માર મતે
હ બીએસ જોક. પ્રતિ મોટકા કરલા એ ખબર ની હો એક બી. એ. બધી લીધેલીજ સે એવું ટો બ એસઈ હું બ ન કો દુકાનસઈ મળે જ નઈ ભાઈ?
બીજી દુકાન માં મલતી હહે.
તો પુસુું પડે ને એમાં હું વરે આપણ ને એક ચોપડી જોએ વરે
પણ પેલા ક્રિષ્નાવાળામાં તો ની મળે.
હમ્મ હમ્મ એમ. બી. એ. દિવ્યા કો માટે
હા તે તો દીપિકા વાળો કે
બી કે કોઈબી જે મોન્ટા બી. એસ. આર. બી બુક જોએ ખાલી બીજું કાય ની
ક્રિષ્ણા માં તો નહી મળે પણ.
હ એ ક્રિષ્નાવાળો બો કઈ ની મતલબમાં.
હા તે ખાલી પોપ્યુલર વાળો જોતા લાગે
હમ્મ તે જ ન.
મેં પેલું કયું હમણાં. પેલું કદાચ રાજ ઝરોક્સ કેવું છે ને તેમાં મલતી છે.
અ હ એ નવુ જ દેશે ને તો.
નઈ એકદમ આગડ જેવું છે ક્રિષ્નાને એકદમ હામેં
હામે.
હમ્મ.
હ હં તિના આવી બજી હોટો.
તા કદાચ બી. એ. સાહ ની મળતી છે.
બરાબર.
પેલું નિમેશ તે લાયવો તેને પૂછવું પડે મારે કઈ લાવેલ હતું. તે ત્યાંથી પેલા રાજમાંથી જ જેવું લાવે બી. એ. સાહ. જ જેવું છે મારા હિસાબે.
હમ્મ અ બધામાં મતલબ માર્ક આઈ જા મારે બી. એ. માર્ક નહીં આવે પોઈન્ટ પર છે પોઈન્ટ પર.
મેં બી અઢાર તમે બીએ આવો તો
મે અઢાર વા ફૂરડી ઉપરથી.
આ વખતે મારે પીલો ત્રીજા પ્રશ્ન ત્રણ માં.
હમ્મ.
ગૂંચવા ગેલો એટલે નેને મેં તી પ્રશ્ન ત્રણ લખેલો જ નહી આખો
હમ્મ અહ
એટલે ચૌદ માર્ક નું તો આવું છોડી જ મૂકેલું મેં
બરાબ
તો બી પાસ થઈ ગ્યો એટલો હા
તેજ ને મેન તો આવડત નહી પાસ થઈ ગઈ મોટી વાત સે
તે તા
એ દએમું જે થાય કે એને ખેટી લાગે મને થ મંદ કર તો.
એ લોકોન તો રેગ્યુલર તો બધું કરતા શે પણ
લખમ ઓમ ખામી કે ચકાસવા હેવી ખબર નહીં પડે
એના દોસ્તો હ તમે હમણાં ખાસ બેહો એટલે મને બે જણા માં તો જિલ્દી ડાઉટ નહી મળે ગે લોકો પણ તો બહુ ક્તાા હું જેમ લાગ.
હમ્મ હમ્મ એટલે બો કે.
એટલે તે લોકોનું હું આવે એટલે સીધા લાઈમાં ઘુસી જાય ને દાખલા જેવા લાગલા કર એ તે લોકોને જાણે પણ. પ ખર
હ હ.
પેલી ગણાવ ને પાછ રીપીટ કરે કે કઈ કરે લાઈબ્રેરી માં જાય ને.
તે ને એ બીજા ટ્રાય કરતા હો વ.
એ પાછ તો કર પડી ના. એ લાઈબ્રેરીમાંની બે પાસા
એટલે કોણ બીજાની વાત કરે કે કોની વાત કરે.
હા એના બે દોસ્ત પેલા લાઈબરીમાં પૂછ એક. એસા ને પછી બીજા હતા નીકળી જાય ઉપર.
હમ બરોબર.
એટલે પેલા પ્રેક્ટિસ કરતા જાય એટલે તે લોકો ને તો ક વાંધો નહી આવે તોવા.
કરું. ને એક ટાયર રાખે ને અગ એામ ટાઈમ પર નઈ લાગે એવું. કઈને કઈ કામ નીકળે. એ તો મારું થાય એટલે મે જાણવું બરાબર જનું અતો
હા તો સ્ટેટમાં દાખલો ગણ તો સત આવીને પૂછે જાણે દાખલો થઈ જાય ને જાણે. ટ્રાય મારીએ થઈ જાય એટલે તમને કેમ હું કે.
હમ્મ હ કોણ એતો.
નવા નવા જ આવેલો છે એટલે મજા આવતી છે તેના હથે.
બરાબર સ્ટેટ વાળો તો બેંકિંગ શ કરે મનેમ રેવું.
હમ પેલો ઇકોનોમિક્સ વાળા.
ખ એમાં નિમ એ પડે કે બારથી તમે આપું. અગતે મારે ઓગણી મારગ એવાસે મતલબ. એ બી લેક્ચર જોયા મતલબ એટલા વડ નઈ જોયા ખાલી. હાં.
બેંકિંગમાં લેતા તો ચાલતા જાણે.
ત કોણ.
મે મે.
તૂટી ખાવાની તારે તો સ્ટેટ ફાવે તારે તો પ્રેક્ટિસ જ ચાલે મતલબમાં તારે એવું
આ વખતે બી સ્ટેટ બી એમ તો કઈ બહ નઈ મળે આ વખતે બી એટલે.
હુંલે હું ણી મળ.
એટલે એમ સારું સ્ટેજ છે આ વખતે બી એમ.
એટલે બઉ બ ભારી જેવું નઈ મળવું કે.
ભા જવું નહ મળે ને બહુ ટૂંકું આવે એટલે.
હારું છે કેમ.
ચાર પાંચ દાખલાખ કરતાં આવડી ગાય એટલે આખું સ્ટેટ આવડી જાય તો.
હા એટલે બરાબર એમાં થથીિયરી જઈ ને એટલે આમાં ને આ તીજા ઘરોમાં. મે થિયરી વડેેટંબુ હારું મતલબમાં. એમાં થિયરી વધારે છે મતલબ એક અાઉન્ટ છે બાકીની બધી થિયરી છે. એ તો બરાબટા રવા સ્ટેટમાં.
હા.
એ સવાય બી મતલબ આપડણે ત્રીજા વારમાં છે ને ટી વાય માં.
હા.
એમાં એકાન્ટ બાકી બાકી બધાથી અડી છે સ્ટેટ તેવા
હા તેજ ત
એમાં થેરીમાં કોઈ આવે મોઢ રાખ પા હું.
ઠીક છે, એવું જાણો.
એ અભ્યાસ ને કે કેવું?
એ અભ્યાસ આ વખતે નઈ લેતો, કોઈ બી નઈ.
ન બરાબર જાય
નઈ, એટલે પેલાનું મેં બધું. તેનુ ભણી જોયું, એટલે એમ તો બઉ વાંધો આવે લાગતું નહીં મળે.
એમ ભી કોલેજમાં એટલો વાધો નહીં લેવું પડે, એવું.
એમ તો જરાક આપડા માં સ્પીડ જોઈએ, એટલે અહિયાં બી બધું કોલેજ માં ભી રેગ્યુલર થઈ જાય, એમ તો.
હમ, હમ.
તમારો પેલા કોણ, કેસી પટેલ હતો કે?
એમાં.
પેલા સેમમા?
અમારે કેસી ની મિગનેસ હતો, મિગનેસ.
સ્ટેટ ની.
તો.
અકાઉન્ટમાં.
હા, પવાર હતો, પવાર.
પવાર હતો.
હમ.
કેસી પટેલ તો ખતરનાક ભણાવે.
મતલબમાં અ ગુજરાતીમાં કરાવે એવું કે.
નઈ, એટલે એ હું દાખલો આખો લખાવે હે, નોટ માં.
હમ.
દાખલા ની રકમ આખી લખવાડે.
હમ.
પછી ફટાફટ દાખલો કરાવી દે. અમુક હું પેલા ચોપડી માંથી રકમ જોઈ ને, તો રકમ નહીં લખવાડે, રકમ મો લખવાડે.
મારે મિગનેસ આવતો, રકમ નીચે લખાવતો હતો. આ નંબર ના દાખલો છે, એવું કેય?
હા, એટલે ચોપડી માંથી ઓછું ઓછું કરાવે, આપડે પણ મંગાવે, એમ.
બરાબર.
લખા દે, એટલે કોને કઈ વાર નહીં આવ, હો, ચોપડી ની લે. પરીક્ષા ચાલે, તો એમ.
હા.
ચોપડી વગર ભી ચાલી જાય. તો હું ચોપડી વગર ભી ચાલી જાય, એમ.
હા, બરાબર. હ.
ન, પેલો હમણાં તો સ્ટેટમાં તો પેલી બેક દાડા એ કહી, મેડમ?
હમ.
જાય પણ જે
એવું કે.
હ.
એવું કેવું, કેમ? મારો અવાજ તને ડબલ આવી ગયો, કેમ?
નહીં.
હલો.